હેલો.
હા, કેમ છો?
હેલો, હેલો.
હા, કેમ છો?
હા, મજામાં.
હા, કેમ છો? બસ અમે પણ મજામાં, શું કરતા તા? બસ અમે પણ મજા મે હા આવું પતી ગીયુ હવે.
હમમ મારે આજે વાત કરવાની હતી પ્રદુષણ અને તેની પર પ્ર કાર અસલ કરતી હો
જુએ આ તુએ કર્યું.
ખુબ સરસ છે આ વિષય આજે પ્રદર્શન આખા વિશ્વમાં મોટી સમસ્યા બની રહી છે આજના જમાનામાં
હાચી વાત હે.
સૌ પ્રથમ તો તમે જણાવો કે પોલ્યુશન એટલે શું? તમને ખબર છે, પોલ્યુશન એટલે શું? પોલ્યુશન એટલે હવા, પાણી
હા હવા, પાણી આપણી જન કેવું બધું
બધું એમાં જ આવી જાય ને?
હાચી વાત હે હા.
દૂષિત થયેલા ત્યારે તે પોલ્યુશન કહેવામાં આવે છે તેને.
સાચી વાત છે.
એર પોલ્યુશનના મુખ્ય કારણો બેક્ટેરિયા, ધુમાડો પણ વાહનોમાંથી નીકળી શકે.
હમ્મ. હાચી વાત હે. ના, આપણેે બહારનું, હાચી વાત.
પણ હાનિકારક પહોંચી શકે ને ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થાય.
એટલા બધા વાહન હાલતા હોય તો
હમમ
દુવાળું હોવે સે તો હોવાનું શુવે ને કેમ નહી.
પછી બરાબર અને સ્વસ્તા ને પન હાનિકારક હોય ને અડધા લોકોને તો કઈ બીમારીઓ હોય એનાથી પન જરાક શ્વાસ લેવામાં તો પ્રો પ્રોબ્લેમ થસે
અયા તો કેટલા બધા ને ડાયાબિટીસ, શુગર એલુ પેલું એલું પેલું ઓ
હા પછી બધાને તો બીમારીઓ જ હોય ને તો પછી શ્વાસ લેવામાં તકલીફ જ પહોંચે ને.
હમમ હારું કેવાય. તો આમ કહીએ આપણે વધારે પેડ પૌધા નો હોવે ને તો બાલું ઓક્સિજન લઈ ને તો સારું કેવાય.
દૂષિત પાણીથી પણ બીમારીઓ તો બીમારીઓ થઈ શકે છે આપડે શરીર માં પોચી શકે છે નુકસાન
હાચી વાત હે.
તમારા ઘરે તમે સ્વચ્છ પાની પીવો છો?
અમે ફિલ્ટરનું
હા બરાબર ફિલ્ટરમાં પણ અનેક પ્રકાર હોય છે કે ઠંડા પાણીઓમાં પણ ગોળીઓ નાખ નાખવામાં આવે છે આજના
હા તો આમાં આપણે ફિલ્ટરનું પાણી પીધું તો નુકસાનદાયક બી છે એમ સારું બી છે.
હા બંનેવ છે નઈ બાર નું તો નુકસાનદાયક છે, ઘરનું સારું. બારનું ન પીવું જોઈએ. કેમ કે ફિલ્ટર ઠંડુ પાણી પીવા થવા માટે ગોળિયો નાખવામાં આવે છે એમાં પણ તો ગોળિઓથી આપણું ગળો પણ બેસી જાય અને વચમાં છાલાઓ એવું પડી શકે છે. ગળામાં પણ એ પાણી પીવાથી તો ઘરનું પાણી પીવો તો એટલે સારું છે
હાચી વાત અને તમાર ખબર છે પેલાંના માણસ શું કરતા તા આપણે છમાસાનું વરસાદનું પાણી હોવે ને
તેને ગરમ કરતા હતા પેલા પછી પીતા હતા
ત તમે ગરમે બધું મોટું ટાકું બનાઈ દે પેલું પાણી વરસાદનું પાણી બધું ભેગું કરે ઓટાકો ભરી દે
હ ત ઓ પેલું પાણી બાર મહિના પીએ એના અંદર તમને ખબર છે ફિટકરી ફિટકરી આવે છે
આપ પેલી ફિટકડી નાખી દે પાણીમે તો જેવો પાણી હોવે ને એવું જ હોય કશું જીવ જી જીવાત જંતુઓવે ને પડતે જ નહીં એમે
પછી અને આજના સમયમાં જીજીવન જંતુ પન મોડામાં આવી જાય ત્યાં લુગી આપ પડે ખબર ન પડે અને પછી બીમારીઓ થાય ત્યારે ડોક્ટર પાસે જવા ત્યારે પાણી પીવાથી પ્રોબ્લેમ થયો છે
હાચે હા જીવાત કે તમારું પાણી મે કશું પીવાઈ ગયું એના માટે તમારે એલર્જી થઈ ગઈ છે
પછી અને ગાડતા પણ નથ થી એટલે આજે મટકામાં ભરી એટલે પીવાનું ડાયરેક એવું થઈ ગયું છે પણ ગાડીને પીવો તો સારું એવું
હાચી આપણે ઉબાળીને ગરમ કરીને ઠંડો કરેને પાણી ઓ તમારા શરીર માટે સારું કેવાય
હ
એનો પૂરો ખાર હોય ને ઉડી જાય
હા પછી અને જ્યાં જાડીે ન ભરો તો સાર પણ ઊંચા મટકામાં આવી જાય એ પણ હાનિક કારક પહોચે ને આપણા શરીર ને શાર પણ
હા સાચી વાત હવે પેલુ મૂયનિસિપાલટી નુ પાણી આવું કેવું પાણી આવતું હશે
પછી
તો બિચારા શું કરીએ હવે પીવાનું જેને જરૂર નહી જેરુર તો જ બિચારા પીતા હશેને તો એ લોકોને એટલી બધી ખબર હોય ને આપણે પાણી ઉબાળે ને ગરમ આમ ગરમ કરે તપેલી મા ઠંડુ કરી પહેલું મટકા ભરેને પીવે તો આમ સારું કહેવાય
પછી તેવું કરવું જ હોય પણ આજના છોકરાઓ છોકરીઓ કઈ નઈ કશું જાણતા નથી
હાચી વાત છે
પીવાનું એટલે પીવાનું એવું થઈ ગયું છે પાણી તો પાણી
કેટલું બધો ઠંડો પાણી પીતા હોય ફ્રીજમાં મૂકીને ફ્રીજમાં મૂકીને બી પાણી આપ શરીરમાં નુકસાન કરે ખબર હે
બરાબર
આપણે માટલાનું પાણી પીએ ને તો હું આપણે શરીરમાં નુકસાન નહીં કરે આપણે ફ્રીજ નુ પાણી પીએ ને ફ્રીજ નુ પાણી પીએ તો આપણે તરસ બી ના મટે
પછી અને માટકા માનું બી તો તરસ મટી જાય જલ્દી
હા માટકાનું ભલે આપણે એક ગ્લાસ પીએ તો બી આપણી તરસ મટી જાય ને આપણે ફ્રીજ નુ ગમે તે બોટલ બે બોટલ પીએને તો આપડે એવું થાય કે આપણે પાણી પીધું જ નહી ઓર પીવાનું હૈ કેહીં
પછી બરાબર અને બાળકો પણ સ્કૂલમાંથી આવે તડકામાંથી તો એ પણ ઠંડુ જ પાણી માંગે.
તો ફ્રીજનું પાણી પીએ હા સાચી વાત ગળા ખરાબ
પછી અને ઊવા માંડે ઠંડુ પાણી પીને
હા હાચી વાત છે હાચી વાત છે.
મટકા માનું આપે તો નહી એવું ક
હા મેં તો પેલાં શું કરું બાળક સ્કૂલ જાય ને તો એને ફિલ્ટર માતું જ બોટલ આપીને મૂકી દઉં અને કશું ફ્રીજ ફ્રીજ મે નહીં મૂકતી મેં
ડાયરેક્ટ ફિલ્ટર મુ એનો સ્કૂલ નો બોતલ બાટલો હોયને તો ડાયરેક્ટ ફિલ્ટરમુું બાટલો હુ ભરી દઉ.
હા બરાબર
સાચી વાત છે કે નહીં ઠંડુ પાણી તો મે ફ્રીજમાં કોઈ દાળો મૂકતી જ નહીં ને
પછી નુકસાન પણ પહોંચાડે અને સારું પણ છે એવું વસ્તુઓ પણ બહાર પાંચ દસ મિન મિનિટ કાઢીને‌ મુક મુકવી જોય વેલા પછી જ ખાવું જોઈએ.
સાચી વાત છે.
હ
ફ્રીજ બી આપણે શરીરમાં આપણે ફ્રીજમાં મૂકીને ખાઈએ તો બી શરીરમાં નુકસાન છે. આપણે ઠંડુ એમ કરીને ખાઈએ બાકી અંદર જ આપણે ગરમ થાય હો ગરમ કરે છે. કેટલું બધું ગરમ કરતો હશે ખબર તમને? હ બહારથી ખાલી ઠંડો દેખાય શરીર માટે અંદર જઈ અંદર બહુ નુકસાન કરે છે.
ઠંડુ પાણી ઠંડુ દૂધ એવી રીતે બઉ ઠંડુ ના ખાવું જોઈએ દહી, દૂધ, પનીર
ફ્રીજ બનાવ તો કેને છાયને ગમે તે ઓ હોય ને તો શાક, સબ્જી, દૂધ બધું તું ફ્રિજમાં મૂકે છેવે તો છાસ, દહી, પાણી ગમે તેના લોકો ના ઘેર જઈને તો ફ્રીજ કેટલું બધું ભર
બધું.
કેટલું બધું ફ્રીજ ભરેલો હોવે.
જે ના મૂકવાનું વસ્તુ હેય એ પણ ભરી દે ફ્રીજમાં આજ સમય પેલાના લોકો ક્યાં જતા હતા મૂકવા માટે? ત્યારે તો ફ્રીઝ પણ ન હતો કઈ ન હતું પછી.
ખબર એ નહીં કે ફ્રીજ સુ
પછી દૂધ પણ એ કપાટ મળતા હો હતા પેલાના સમયમાં આજ કાલ ફ્રીજ નીકળે તો પછી શું કરવાનું એટલે બધું જ ભરે એમાં પણ
આચી વાત પહેલા ગરડા માણસ થાયને તો શું કરતા ફ્રીજ નહીં તા તો આપણે તપેલી આપણે તગાડીઓ તગાડીને ઠંડો માટ માટલાનું પાણી મૂકતા અ પાણીમાં દૂધની તપેલી મૂકતા.
પછી
આપણે માટલા માટે શું કરતા ખબર માટલો આપણે સૂતીની ડોરી આવે ને તો પેલી માટલા ને પૂરી દોરીથી માટલો કૂતી લેતા. ને પેલો માટલો ભીગો હતો તો કેટલું? ભીનો કેટલું બધું ઠંડુય છે પાણી હાચી વાત કેટલું બધું પાણી કેટલું મીઠું હોય માટલાનું બહુ મજા આવે એવું પાણી પીવાની તો આપણે
પછી
ફ્રીજ ફ્રીજ નું પાણી પીને તો ખબર ના પડે પાણી પીધો કે નહી પીધો.
હા બરાબર છે ને તે વાત.
હે કે નહી ને માટલાની પાણી તમે પીઓ ને કેટલી બહુ મજા આવે ને આપણે તરસ બી મટી જાય માટલાના પાણી ના તો. લેકી હવે સાચી વાત હે લેકિન હવે શું હે કે બધાને ફ્રીજ વગર ચાલ ચાલતું જ નહી જેવું મા માણસને ફોન વગર નહીં ચાલે જેવું ફ્રીજ વગર બી નહી ચાલતો.
હા બરાબર.
આપણે નહી મૂકવાની પી હોયને તો બી માણસ હવે ફ્રીજમાં મૂકી દે. ક કે કેળા હોય ને બનાના તો બી ફ્રીજમાં મૂકીને નહી ખાવાનું હો તો.
આઈસક્રીમ નહી હોતી વાસ વાસ વાસ વસ્તુ પણ ફ્રીજમાં મેલી દે બધું.
હાચી હાચી વાત છે.
ભાજીઓ પણ ફ્રીજમાં મેલી દે આજના સમયમાં.
હાચી વાત છે ચલો તમાને આપ આપણે અવે મજા આવી નહીં વાત કરવાની આ
હા ચાલો હવે મળીશું પછી.
મને પણ બી બહુ ગમ્યો છે આજ તમારા સાથે વાત કરવાની.
હા મને પણ બહુ આનંદ થયો તમારી સાથે વાત કરવાની. કે તમે સાંભળી મારી વાત બધી.
હાચી વાત છે. અચ્છા ચાલો હવે મૂકીએ પછી કરીએ હે.